એમ.
હલો.
હલો.
કેમ છ મજા.
હા મજામાં તમે મજામાં.
હા બસ મજામાં શું કરો છો જમી લીધું.
હા જમેી લીધું તમે જમેી લીધું.
હા બસ હવે તો યારી હજુ તો બને છે અમારે જમવાનું.
અચ્છા.
હા. એટલે મારે મેં કીધું થયું લાવો કેટલા ટાઈમ થી ફોન નથી કર્યો તો ફોન કરું તમે તો ભૂલી.
ના ના એવું નતું હું બી થોડા કામમાં હતી તો મારાથી તમને કોલ નતો થતો.
બરોબર છે હા અત્યારે તો બધા બિઝી થઈ જાય છે એમની લાઈફ. એલું બધું કામ હોય ન. નોકરી હોય કઈક ને કઈક કામ હોય ઘર ના કામ હોય. એટલે બીજી ખાઈ જવાય બરોબર. હા. એ મે કીધું કે લાવો કેટલો ટાઈમ થઈ ગયો છે તો તમને કોલ કરું. હા મેં રીતુ તમારા ત્યાં બહ સારી. સારી જગ્યાઓ હોય છે ફરવા માટે. હા એટલે મારે કેવું છે. બર્ડે પાર્ટી કરવી હતી તો મેં કીધું વિચારું કે તમારા ત્યાં કોઈ સારું. પ્લેસ હોય તો ત્યાં બર્ ડે પાર્ટી ને એવું કરાય. મારા ખ્યાલથી તમારા ભાઈ નો કે કોઈ ન હમણાં બર્થડે હતો. તો મેં તમારા સ્ટેટસ જોયા ત.
ત બધી મોકલીશ.
હા એટલે કેવું હતું એટલે જમવાનું ને બધું.
તું જમવાનું બી બહુ મસ્ત હતું જગ્યા બી ફોટોગ્રાફી માટે બહ જ સારી હતી. આખો દિવસ એમ કે નીકળી જાય આપડો એમ કે ત્યાં જઈએ તો.
અને કોસ્ટ ને એવું બધું કેવું.
કોસ્ટ થોડું ના જમવાનું થોડું મોંઘું હતું બટ. સારું હતું એમ.
એટલે મારે કેવું કરવું છે કે આમ અત્યારનું પ્રમાણે જમવાનું હોય ને બોરગર ને પી. પીઝા અને એવુંંજાબી ને એવું બધું નહીં પણ પાસ્તા એવું બધું આવી જતું હો. એવું બધું હતું કેમ.
ના એવું નતું.
તો તો પછી મારે બીજું જોવું પડે તમારે ત્યાં એવું છે ખરી એવી જગ્યાઓ કે આપણને. માં પહચતી હોય અને આવું સારું બી હોય કે આપણે બર્ ડે કરી શકીએ.
હા હા.
બરોબર છે કોઈ નહી તો તમે મને ડિટેલ શેર કરજો. હા તો તમે શું કર્યું તમારા. ભય ની બર્થ ડે માં કેવું કર્યું.
હ હા ડેકોરેશન કરાવડાવ્યું હતું. કેક કટિંગ કર્યું પછી ગિફ્ટ આપી હુંને જમ્યા અમે.
હા એટલે હું બી વિચારું છું કે ડેકોરેશન ને એવું કરાવું. તમે તો કેટલો ખર્ચો થયો હતો તમારે ડેકોરેશન.
અ ત્રણ હજાર થયા ત ડેકોરેશન નું ખાલી.
એટલે કેવું બહ હેવી કર્યું.
હા કેફેમાં એવું રાખ્યું હતું. તો કેક ને એવું બધું એમની અંદર જ આ આવી જતું હત એવું હતું.
એ સારું કેવાય છે કે એમની અંદર આ તો. તમારે કેક નું બી જોવું છે કેક બી કોઈ સારી જગ્યા. મળ કારણ કે પાછું કે બર્ ડે છે એટલે કેક તો જોઈએ જ. પછી લોકો હા અને કે બર્થડે પાર્ટી રાખી પણ કેક જ નથી એલે. કેક કટિંગને એવું કરવું હતું પછી મે દશ. સારી જગ્યા હોય કે જ્યાં જમવાનું હોય પછી મને એવું થ કે. થોડી ગિફ્ટ બી વિચારો કે રિટર્ન ગિફ્ટમાં બી તમે એવું કઈ રાખ્યું હતું. કે રિટર્ન ગિફ્ટ આપી હોય કે એવું કઈ રાખએ તોું.
ફોન ને એવું કર્યું હતું એમ એમને આઈફોન આપ્યો ત અમને ગમતો હતો નનેતો.
અચ્છા બરોબર છે એટલે મારે શું કરવું છે કે. ખાલી એટલે કોઈની બર્થ ડે પાર્ટી મારી પોતાની બર્થ ડે છે તો મારી પાર્ટી ઓર્ગેનાઈઝ. કર છે એ હા. કે જેમાં પચાસ સો લોકો આવે એવી રીતે.
તો એની માટે તો તમારે કેવું કે હા હોલ તમારે રાખ. ફપડામ.
હા કોઈ બેંક વે કે એવું રાખવું પડે એમાં. એટલે મેં કીધું એવું કઈ હોય ને કે એમાં રિટર્ન ગિફ્ટ આપી શકાય તમારી જોડે કોઈ સ. સેશન હોય તો પૂછતું એમ.
હા તો હું હશે તમને મોકલી દઈશ.
ઓકે એટલે મેં એવું વિચાર્યું કે એમ તો નાના છોકરાઓ હોય ને તો વોટર બોટલ. કે કલર કેવું કઈ લઈ આવે મોટાઓને તો નહી પણ નાના. છોકરાઓ જે આવે
હા.
લોકો માટે એવો વિચાર છે, કે એવું કઈક કરવો જોઈ. હા, એવું આપે હા એટલે હું વિચારું છું, કે પેલા એવું લાગ્યું કે ડેકોરેશન વાળા ને ક દઉં હું. એટલે ડેકોરેશન કરી નાખે એટલે એવું કોઈ ડેકોરેશન એવું બજેટમાં મળી જતું હોય, ને થોડું સસ્તું ને એવું બે, ત્રણ હજારમાં તો ડેકોરેશન વાળા ને કહું પેલા તો જગ્યા જોવી પડશે મેં કીધું બઉુ બધી જગ્યાએ જવી પડે મેં કીધું મેં હમણાં તમાર સેટસ જોઉ. જોય હતું ને મને તો તમારા ભય નું સ્ટેટોલું હતું એ સારું હતું. તમને પૂછું જો જગ્યા સારી હોય ને, તો પછી હું પણ એજ જગ્યાએ જોવું એવી બે ચાર જગ્યાઓ જોવું ત્યાં ડેકોરેશન કરાવું.
હા.
પછી બધું ડેકોરેશન બધું બે ત્રણ હજાર માં પતી જશે. હોય પછી પેલું બી જોવું પડે જમવામાં શું રાખવું છે. સૂપ ટુ ડેઝટ રાખ પૂ છેે કે મેન કોર્સ રાખું?
હા.
તો મેં કીધું એ જમવાનું જોવું એ બધું ફિક્સ કરો પડ પર્સન કેટલામાં થાળી પડે છે. ગુજરાતી થાળી રાખવી, પંજાબી રાખવી કે પછી આવું છું છટું છૂટું રાખવી બધી વસ્તુઓ એ બધું બી વિચારો તો મેં કીધું પછી એ બધું બુક કરું વારા ફરતી, વારા ફરતી એ કરું પછી થોડું. બુંડીજ સિસ્ટમ કેવું એ લોકો પાસે છે, કે નહી એન્ટ્રી ક કે રીતની રાખવી હોય, પછી મારે એ પ્રમાણે કપડા લાવવાના થશે.
હા.
હ, એટલે પછી બર્થ ડે માટે કપડાં ને બધું લાવાનું થાય તો એ વિચારું મેં પધું કેવા કપડા લેવા? શું કરવું? એમ તો એવું લાગે છે, કે વનપીસ લઈ લઉં. હા, બધધ છે ને તો એવું વધારે સારું લાગે છે, એટલે એ જોવું. પડે અને પછી બધા આવે એટલે પછી મેં કીધું ક કે રિટર્ન ગિફ્ટ નાના છોકરાઓ આવે તો આપવી પડે તો મેં કીધું, એક દિવસ ફ્રી પડીને એવું ક્યાંક સરસ રસ્તામાં હોલસેલ મળતું હોય તો ત્યાંથી એવું બધું બી જોઈ લોઉ. કેવી ગિફ્ટ અપાય કેવી ગિફ્ટ ના એટલે કે આમ આુ આમ મેમોરેબલ બની જાય. યાદગાર ર ને બર્થ ડે એવું આખું પ્લાનિંગ છે, એટલે મે તમારું જો ને તો મને એવું થું કે તમારા ભય નું ખર્યું છે, સારું ખર્યું છે તો ત મેં કીજું એક વાર પૂછી જવું. તમને એવી જગ્યા છે. ને તમે કોઈ સજેશન હોય, તો કોમને?
અહી અમદાવાદમાં તો ઘણા જ કેફે છે. એવા પણ તમે એવું કેહે છો કે પ પચાસ સો માણસ માટે તો તમારે કેવું કે કઈક રેસ્ટોરન્ટ હોલ એવું કંઈક બુક કરાવવું પડે એમ.
હા એજ બરોબર. એમની ગિફ્ટમાં કે એવું કઈ હોય તો તમને ખુબ શું અપાય આમ તમને શું લાગે છે? કેવું આપવું જોઈએ?
એ તમે નાના છોકાનું કેહે છો એ બધું બરાબર છે, એમ પછી એમ કે પેલું શું કેવાય રિટન ગિફ્ટ તો કઈ કેમ કે બધા આપે છે ને અત્યારે
એટલે કેવું
ફોટો એમ છેવ એમને બી યાદ રહેવું જોઈએ કે તમારા બર્ડે હતું તો તમને આવી રીતે આપ્યું એમ એવી રીતે
હા એટલે મેં બી પેલા એવું વિચાર્યું છું કે એવું કઈક આપવું કે જેમાં આપડું નામ ને એવું બી લખેલું હોય પણ પછી એવું કે કોઈ વાપરી ના શકે
બટ એમને એવું યાદ તો રે ને કે હા તમારી બડ ડે પર આપ્યું હતું એમ એ જ રીતે
એવા સીકર પ્રિન્ટ કરય ડે છે ગિફ્ટ ગમે તે અને લગાવી દેસુ એટલે જેને રાખવું હોય રાખે જેને રાખ હોય એ લોકો એક વાર ધોવે કરે વસ્તુ તો જતું રે એ રીતનું કરાય જમવાવામાં બી આમ તો કેવું મારે બધાનું જોવું પડે નાના છોકરાઓ પછી ઘરના ફેમિલી હોય એટલે મોટા બી હોય એટલે મેં કીધું બધું રાખવું
હમ
જમવાનું જે સબ્જી રોટી બિ આઈ જાય છે દાાલ ફઈ જેરાય કે જે સૂપ ને પણ સ્ટાર્ટર બીય આવી જાય
હમ
એકલું બધું ઓલું જમવાનું રાખીશું તો નાના છોકરા છોકરાઓ નય ભાવે અને બોવ ફેન્સી રાખીશું તો પછી ફેમિલીને બી સુટ નહી થાય એટલે એટલે મેં કીધું કે આ રેટનું કરવું પડે હા એ જોવું પડે તમારી જોડે કોઈ સજેશન હોય તમે તું એક વાર પુછી જઉ
હા હું તમને બધું મોકલી દઈશ એવું હસે તો
હા તમે ફેમિલી જોડે ગયા હતા
ના એટલે અમે ભય રને એ સિબ્લિંગ્સ બધા ગયા હતા
હ
તો અમે તો કેવું કે પંજાબી ખાવાનું જ વધારે વધારે કરીએ છીએ
હ
તો પંજાબીમાં ખાધુ હતું એવું બધું
તો જમવાનુંશું
હા બહુ મસ્ત તો ટેન્શન
એટલે તમે શું ટ્રાય કર્યું સબ્જી રોટી ને પુલાવ ને એવું
હા દાલ ફ્રાય જીરા રાઈસ સબ્જી અ ચપાટી ઉતલી મસાલા પાપડ છસ ગુલાબજાબુ બ તો નોર્મલ આપણેે જે ખાઈએ છે જામ
કેટલા ચણ હતા તમે
નાઈન
ઓકે તો કેટલું એપ્રોક્સ બિલઆ યુતો મને
અ ચાર હજાર સારું કેવાય એ જ ને
એટલું હા એટલું બધું મોંઘું બી ના કેહેવાય એટલું બધું સસ્તું બી ના કેહેવાય આમ તો ચાલે
હમ
હા અને આપડે તો હવે મતલબ એમની જોડે વાત કરીએ તો આપડે તો ડીસ અકોર્ડિંગ લઈએ પ્રમાણે જમવાનું કરીએ તો આપણને કોઈક સસ્તું બી કરી આપણે બધું કરીએ તો
હમ
પછી મેં કીધું ડેઝર્ટ બી એડ કરવું પડશે એ તો જો હું ભૂલી જ યું એટલે મેં કીધું પછી આઈસક્રીમ છેલ્લે એડ કરી.
હા.
તો એ બી શું કે એ બી પ્રોપર રહે.
હમ.
તમારે બી આવવાનું છે હા હું તમને ઇન્વિટેશન મોકલીશ. તમે બધાને લઈને આવ છો મમ્મી પપ્પા. કોઈ ભાભી બધાને લઈને આવજો.
હા હા ચોક્કસ આવીશ.
હા એટલે હું તમને કહીશ એમ તો હજી વાર છે હું બધું જોઈ લઉં. ડિસઇડ કરી લઉ નક્કી કરી લઉં પછી તમને કઈશ. એટલે ત્યારે તમે આવજો ઇન્વિટેશન મોકલીશ બધાને લઈને આવજો.
હા.
ફેમિલી બધા ને લઈને.
હા હા બધા આવીશું.
ઓકે સારું કઈ વાંધો નહી તમે મને બધું મોકલજો ને હું.
હા હું તમને બધું મોકી દઉ.
હા મને ડિટેલ્સ મોકલજો ને. હ સારું મળીએ હા ચલો આવજો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.